હલો હેલો
હલો હા અવાજ આવે છે
હા હા આવે છે અવાજ
કેમ છો મજામાં
હા બસ મજામાં તમે
બસ જો મજામાં
હમ
બસ જો આ બેઠા તા તો થયું કે ફોન કરો એટલે મેં ફોન કર્યો
હા સારું થયું આવી રીતે ફોન કરતું રહેેવાનું
એજ ને બસ આમ એવું વિચાર આવતો તો કે આપડો દેશ કેટલામ અલગ અલગ છે. અને બધી જગ્યા એ બધી વસ્તુ કેટલી અલગ અલગ છે. મતલબ દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જાર દર થોડા કિલોમીટરે ભાષા ખાણી પીણી પહેરવેશ બધું બદલાઈ જાય એટલે આપણેે વિવિધ તા માં એકતા જ કહેવાય અને આપડી સુંદરતા પણ એ જ કહેવાય એમ.
હા સાચી વાત છે તમારી આપડો એક એવો દેશ છે જે ત્યાં બધી જ બધી જ અ બધી જ પ્રકારના લોકો રહે છે અને અલગ અલગ અલગ અલગ ભાષા અલગ અલગ પહેરેશ અલગ અલગ જાતિ હોય છે.
હા બધી જગ્યાએ એ લોકોની સંસ્કૃતિ ભૌગોલિક સ્થાન એ પ્રમાણે બધી વસ્તુ બદલાતી હોય ખાણી પીણી પહેરવેશ એ બધું જ એવી રીતે અવે મતલબ દરેક જગ્યાએ જોવા જઈએ તો કાશ્મીર થી કન્યાકુમારી લઈને કેટલા બધા અલગ અલગ રાજ્યો હોય ત્યાં આગળ લોકો નો પેરવાસ બી અલગ અલગ હોય. જેમ કે ઉત્તર ભારતમાં જોવા જઈએ કેમકે શરૂઆત ત્યાંથી જ થાય. તો ઉત્તર ભારત માં કાશ્મીર થી પંજાબ સુધી મતલબ ત્યાં ઠંડી બો વધારે હોય. એ તેવું હોય એટલે કાશ્મીર માં શું સ્ત્રીઓ અને પુરુષો બંને લાંબો અને ઢીલો જબ્બો પહેરે જેને ત્યાં છે ને ફિરણ કહેવાય. અને તેની અંદર શિયાળામાં ઠંડી થી બચવા માટે કાંગડી રાખવામાં આવે. અને કાશ્મીરી યુવાનો ના માથે કસ્બા નામની ટોપી જેમ કે આપડે અ ઠંડી થી બચવા ટોપી પહેરે ને એમે લોકો બી ટોપી પહેરતા હોય પણ એ લોકો સારી ટોપી તો ના પહેરે એમ્બ્રોઇડરી વાળી પહરે જેમ કે તમે પિક્ચરોમાં એલા મૂવી માં એમ બધું જોયું હશે.
હા મેં જોયું છે. અને તમે જમ્મુ કાશ્મીરમાં હિમા જમ્મુ કાશ્મીર અને હિમાલય તો હિમાલયની ગોદમાં જે વસેલા કાશ્મીરમાં ઠંડી થી બચવા પુરુષો અને સ્ત્રીઓ છે ને ફેરન નામનો લાંબો ઢીલો જબ્ભો પહેરે છે. તમે કીધું એમ કે એને કાંગડી કહી શકાય.
હા એ લોકો પોતાની રીતે બધું અલગ અલગ નામ થી કેતા હોય એ કારણ કે આપણને એટલું બધું ખબર હોય ને નામ માં તો ખાલી જોયેલું હોય કે હા આવું ઢીલી ઢીલું વસ્તુ પહેરતા હોય લોકા પંજાબ માં બી લેડીસો કુર્તો ને પંજામો પહેરે. અને પુરુષો બી કુર્તા પહેરે સોરી લેડીસો તો સલવાર કમીસ પહેરતા હોય. મતલબ આપડે અહિયાં બધા કુર્તા કહે, એટલે કુર્તો મોડા પર આઈ ગયું. એ લોકો તો પટિયાળ સરવાર કમીશ પેરે અને જે પુરુષો હોય ને એ આખો આપડે જબ્બો કયે ને એ લોકો કૂરતો કે એ રીતે જબો પજમાો પહેરે એવી રીતે એટલે એવો બાજુ બધું એવું પહેરે, પછી જેના પર જેના ભાગ શું
ના, ના બોલો-બોલો.
હા એટલે આપડે પછી વચ્ચેના ભાગમાં આવતા-આવતા એ બધું થોડું-થોડું બદલાઈ જતું હોય.
હા, સાચી વાત છે. અને જેવી તમે ઉત્તર ભારતની વાત કરી, દક્ષિણ ભારતમાં પણ તમિલનાડુ અને કેરળમાં પણ એવા અહ અલગ પ્રકારના પોશાક અને ભાષા જોવા મલે છે.
હા. ત્યાં કેરળ માં તો કેવું જોવા મળે કે સફેદ કલર ની ધોતી હોય છે. જેને લુંગી કે લુંગી રીતે એ લોકો પહેરતા હોઈએ. અને સોનેરી કિનાર વાળો હોય ને એવી રીતે હોય, અને સ્ત્રીઓ કાનજીવરમ અને મૈસૂર સિલ્ક ની સાડી પેહેરે ત્યાં આગળ.
હમ્મ. એમાં કેરળની જે સ્ત્રીઓ છે ને કીધું અહ તમે કીધું એમજ કે સોનેરી બોર્ડર વાળી સફેદ કસુર સાડી પહેરે. એટલે એ સાડીનું નામ જ છે સ્પેસિફિક, કસુબ સાડી.
હા. અને પછી વાળમાં સુંગંધિત ગજરો લગાવેને એ સિલ્કની અને સિલ્ક ની સાડી આ દક્ષિણ ભારત ની અસલી ઓળખ કહેવાય. એ લોકો લગ્નોમાં પણ એવી રીતે જ રેડી થતા હોઈએ. એ કારણ કે બધી જગ્યા એ પરંપરાગત પોશાક પહેરાતા હોય. એટલે લોકા પછી લગ્ન પ્રસંગ માં બી એવી રીતે જ બધા પહેરતા હોય.
હા. અને અહ ત્યાં તો એક ફેમસ કાનજીવરમ સિલ્ક સાડી પણ અહ સ્ત્રીઓ પહેરતી હોય છે.
હા, હા.
જોકે એ કાજીવરામ અહ સિલ્ક સાડી દક્ષિણ દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે, પણ એ આખા ભારત દેશમાં અહ વેચવામાં આવે છે, અને ભારત દેશમાં મલી રહે. આપણે આપણા ગુજરાતમાં જોઈતી હોય ને તો પણ મલી રહે એ સાડી.
હા, એટલે અત્યારે તો બધું એવું જ થઇ ગયું છે. કે ભલે ત્યાંનું બધું પહેરવેશ પ્રખ્યાત હોય પરંતું બધી જગ્યાએ બધા જ્યાં-જ્યાં વસતા હોય ત્યાં પહેરતા જ હોય. આપડે જોવા જઈએ કે ત્યાંના લોકો અહિયાં કામ ધંધા માટે આયા હોય ઈ લોકો પહેરતા હોય તો બધું શોખે શોખ ના પહેરતા હોય, એટલે બધી જગ્યાએ ફેલાયેલું જ છે બધી જ બધી જ સંસ્કૃતિ. જેમ કે આપણે ઈ પુસ પશ્ચિમ ભારતમાં જોવા જઈએ તો ગુજરાત ને રાજસ્થાનમાં તો ગુજરાત રાજસ્થ થાન વિચારીએ તો આપડે પહેરવેેશ તો નવરાત્રી જ યાદ આવે. કારણ કે નવરાત્રી માં ચણિયા ચોળી, હા. પછી ચણિયા ચોળી જ દુનિયાભર માં પ્રખ્યાત છે.
હા સાચી વાત છે. પછી કેળીયું ને ધોતી છે.
એ બધા જેન્ટસો પહેરે, પુરુષો પહેરે પછી તે સિવાયની બધી ગુજરાતી લેડીસો હોય એ રેગ્યુલર જે દરરોજ સાડી પહેરતી હોય ગુજરાતી ઢગની સાડી એટલે સીતા પાલવ વાળી સાડી પહેરતા હોય.
હા, સાચી વાત છે.
ગુજરાત નું પટોળું કેવાય ને પાટણનું પટોળું, ફેમસ છે, આખી દુનિયામાં પ્રખ્ છે, છે. મેં તો સાંભળેલું છે કે એ પટોળું બનાવતા તો વર્ષો લાગી જાય છે. વરસ મતલબ વરસ જેટલો સમય થઈ જાય અને જો આપડે ઓર્ડરથી બનાવવું હોય ને તો વર્ષો સુ, વરષ સુધી તો આપ ને મળે પણ નહી.
હા અને ગુજરાતી લોકો તો અલગ અલગ ડિઝાઇનથી પટોળું બનાવવા આપે છે.
હા અત્યારે તો ઘણી, બોલો, બોલો, વાંધો નહી.
હા, અને જેવું આપડા ગુજરાતમાં તો અહિયા જો ઈ છે, એવું રાજસ્થાનમાં છે ને રંગબેરંગી ઘાઘરા ચોળી હોય છે. જે એક ભરતકામવાળી હોય છે અને ઓઢની રણની રીતિમાં પણ અ રંગો પૂરે છે, એવી હોય છે.
હા નેમે જોઈ છે, અહિયાં રાજસ્થાન બધા લગનો હોય ને, બધા પહેરતા હોય છે, એ લોકોનો પહેરવેસ બી બહુ સરસ હોય છે.
હમ
અને પુરુષો મોટી રંગીન પાઘડી પહેરે. ધોતી કુર્તો પહેરે, એવુ બધું પહેરે, અને લેડીસ જો ઘાઘરો પહેરે ને તમે કીધું એમ, કાચલી માથે ઓઢણી રાખે, એવી રીતે, બાંધણીની હોય, લેરિયા કાપડની હોય એવી રીતે.
હમ અને મહારાષ્ટ્રમાં તો એક જ પ્રખ્ય, અ, એક પ્રખ્યાત છે સાડી, મરાઠી સાડી
હા
જે નવ વાર લાંબી સાડી હોય છે, નવવારી સાડી.
એટલે એને બધા નવવારી સાડી કે છે, તમે કીધું એમજ.
હા જે છે ને ધોતી સાઈ, ધોતીની રીતે પહેરાય છે એ સાડી. તમે જોઈ જ હશે.
હા, જોઈ છે, જોઈ છે. મે શું પિક્ચરોમાં ને બધું જોયું છે, જોકે અત્યારે બધા પેર તા હોય છે અલગ અલગ
હા
એટલે અત્યાર તો શું છે કે બધે આમ સંસ્કૃતિ પ્રમાણે તો અલગ અલગ હોય પણ બધી અ ફેશન બધી જગ્યાએ ફૈલાયેલી જ છે અને બ જેમ જેમ એમ સમય જાય બધા વેસ્ટર્ન કડચલ, કલ્ચર ને અપનાવતા જાય એટલે બધા પેન્ટ ટીશર્ટ ને એના પર આઈ ગ્યા છે. તો પોતાની સંસ્કૃતિ તો ઓછી થવા લાગી છે. હાં, લગ્ન પ્રસંગ હોય કે કસુ તહેવાર એવું હોય, તો બધા પહેરતા હોય. પોતાનો પરંપરાગત પોસાક પહેરતા હોય. તમે જેમ કીધુન કે રાજ ઓલા એમાં રાજસ્થાનના લોકો લગન પ્રસંગમાં એવું પહેરે. પછી આપડે મહારાષ્ટ્રના લોકો હોય તો, ગણેશ ઉત્સવ હો તો એમાં પહેરતા હોય
હા.
નવ વારી સારી ને બધું. એ પોતપોતાના સુપ્રસંગે ને એવી રીતે બધા પહેરતા હોય. હવે રેગ્યુલર પહેરવાનું ચલન ઓછું થઇ ગયું છે.
હા સાચી વાત છે.
આપડે આ બધું સાંભળીને બહુ ગર્વ થાય કે આપણે, અલગ અલગ જગ્યા, અલગ અલગ પહેરવેશ છે. એવી રીતે
હા, આ એ પહેરવેશ જોઈને જ આપણને ખવર પડી જાય કે આ ક્યાંનો પોશાક છે, કયા રાજ્યની નો પ્રખ્યાત પ્રો, પોશાક છે.
એ તો તમે એકદમ સાચી વાત કીધી.
હા.
એટલે આપડે ભારતને અલગ અલગ જગ્યા થી. અલગ અલગ રંગો ભેગા મળઈને આખું રંગીને મનાવી દે જોવા જઈએ તો. બરાબાર. થી જોવા આવતા હોય એ લોકો પોતે પણ અહીયાં એનો પેરવેેશ. પહેરવાનો ટ્રાય કરતા હોય કારણ કે લોકોને પણ નવાઈ લાગને ગમે પણ વધારે આપડે જોયું હશે કે પ્રવાસી ના સ્થળે બધા જતા હોય. જેમ કે આપડે કશ્મીર ફરવા જતા હોય તો ત્યાંનો પેરવેેશ પહેરીને આપણે ફોટા પડાવ.
ફોટા પડાવે હા સાચી વાત છે મેં જોયું તું.
હા.
એવું રાજસ્થાનમાં પણ છે પછી. અ જે આપણેે કોલકાતા જઈએ ને કેરલ માં પણ છે.
હા એટલે બધાને શોખ થાય અલગ અલગ જગ્યા ન પહેરવેશ પહેરવાનો એમ.
હા સાચી વાત છે.
એટલે શું કેહે ને કે કપડાં ખાલી શરીર ઢાંકવા માટે ના હોય પોતાને પ્રાંત ની અને સંસ્કૃતિ ની ઓળખ બતાવવાનું માધ્યમ હોય એમ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી.
એવું છે સારું સારું. હવે આવું તો ચેલેજ કરશે.
હા.
હા તમે ક્યારે પહેર્યું છે ને સાડી જેવું કશું.
મેં એક વખત તો મરાઠી સાડી પહેરી તી.
આપડે ગુજરાતી તો પહેરતા જ હોઈએ.
હા ગુજરાતી તો પેરતા હોઇ એ.
સરસ સરસ. સારું સારું તો અત્યારે તો ફોન મૂકુ પછી વાત. કરીશું આપડે હા ચલો બાય.
હા બાય.